તો હા હા મુ વરસાદ વિશે એક વરસાદનું વાતાવરણ એક બું આવી ગયું છે. જેથી કરીને વરસાદના વિસ્તારમાં આપડ ફરવા જઈએ ને તો બિલકુલ ત્યાં સારી મજા આવે છે એક વર્ષ વરસાદનું વાતાવરણ એવું ત્યાં થઈ જાય કે પહાડી વાળા વિસ્તારમાં વરસાદ આવતો હોય. ત્યાં બિલકુલ ફરવાની બહુ મજા આવતી હોય છે. જેથી કરીને આપણે આપણા વિસ તારમાં જે પહાડી વાળા વિસ્તાર છે જે હું તમને કહી શકું કે આપડો પહાડી વાળો વિસ્તાર જેમ કે આપડ પાલનપુર જોડે એક અંબાજી નો પહાડ આયો. છે પછી માઉન્ટ આબુ નો ફ આવ્યો છે પહાડ પછી આપડે થોડાક દૂર જઈએ. એટલે ગિરનાર બાજુ તો ગિરનાર નો આવ્યો છે શું કેવાય પહાડ પહાડ આ આવી ગયો છે. કે ત્યાં એની અંદર એવું ફરવાની મજા આવે કે જેથી કરીને આપણે ઓયેથી ગાડી લઈને જન તો બિલકુલ સારી મજા આવે ત્યાં આપડે ગાડી. ડી લઈને જઈએ તો ત્યાં આપડે ત્યાં રોકાવું હોય તો રોકાઈ શકાય. પછી ગમે એમ ત્યાં ફરવું હોય તો ફરી શકાય. રસ્તામાં ત્યાં ગમે ત્યાં ઊભું રહેવું હોયું પણ ઉભી ઉભું રહેવું પડે. અને જે રસ્તા માં ઉભું રાખીને જે હોટલમાં હજુ જવું હોય ને જમા બીજું. તો પણ આપડે જમી શકાય. જેથી કરીને આપણે આપણું જીવન જળવાઈ રહે એવી રીતે આપડણે. એની સુવિધા લઈને આપડે જવું પડે જેથી કરીને આપડે જો ગાડી લઈને જઈ ને તો અંદર જે સામાન મૂકવું હોય તો મૂકી શકાય અંદર. ઊંઘવું હોય તો પણ ઊંઘી શકાય ગાડી એટલે આપણી સલામત ગાડી કહેવાય. ગાડી એટલે આપડે પોતાની સલામત એવી તો ગાડી કેવાય છે જેથી કરીને હું તો મને શું વાત કરી શકું? એટલે કે આપડે પેલા તો જોવો ઘરેથી આકળે એટલે એક પ્લાનિંગ બનાવવું પડે. પ્લાનિંગ બનાવીએ એટલે અંદર ઠેલા ભરવા પડે, ઠેલા ની અંદર પેકિંગ કરવું પડે. પછી ત્રણ ચાર જોડે કપડાં લેવા પડે, પછી બ્રશ લેવું પડે. ટૂથપેસ્ટ લેવી પડે પછી, એની અંદર પરફ્યુમ લેવું પડે પસ નવાનાવા સાબુ લેવા પડે, શેમ્પુ લેવી પડે. અનેક જાતના નાજના વિસ્તારો માંથી અ આવું બધું લેવું પડે અને લેબુ પણ લેવા પડે. પછી જે આપડે નાસ્તા માટે જે નાસ્તો કરવાઈએ. એના માટે ખુક ચીકી બનાવીને લેવી પડે. એવી રીતે આપડણે અલગ અલગ રીતે લેવું પડે. એમાં સારું એવું પરફોર્મન્સ મળે કે જેથી કરીને આપણે અંદર. એવું બધું લઈ શકીએ, એટલે આપડે જે રસ્તામાં નાસ્ત તો પકારવાની જે જગ્યા ના હોય, ને તો પણ આપડે એ ખાઈએ ને તો બિલકુલ ચાલે. કે જેથી કરીને હું તમને વાત કરું કે પછ આપડે જો ગિનાર તો પહોંચી જઈએ. પહોંચી ને જો પ આપડે ગિરનાર પહાડ ચડવાનું થાય. પછી જેવું મસ્ત વ્યુઝ આવતો હોય મસ્ત ઠંડા ઠંડા પવન વાળા આવતા. લહેર આવતી હોય પછી વરસાદી વાતાવરણ હોય વરસાદ આવતું હોય. તો બિલકુલ ત્યાં ફરવાની બહુ મજા આવતી હોય જેથી કરીને લોકોની વસ્તી ત્યાં જતી હોય દેખવાની મજા આવે. ગિરનાર ની અંદર અમુક લોકો બધા આવતા હોય છે, જેથી કરીને શું કેવાય કે બીજા વાળા બીજા રાજ્યના બીજા દેશના પણ ત્યાં હા ત્યાં આવતા હોય હિમાચલ પ્રદેશ કેવા છે ને ઊંચામાં ઊંચો હિમાલય હિમાલય ની અંદર.
કાઉ કે. ફરવા નહ જે તમે આ જેે પહાડોની વાત કરી જે ચોમાસામાં પહાડો. બ સુંદર જે વરસાદ વરસાદ ના સિઝન પ જે પહાડ ઉપર જે વાતાવરણ સર્જાય છે. તે ખૂબ જ સુંદર હોય છે જેને તમે જોવોને તો તમારું મન દુખ દુખી હોય ને ચિંતામાં હોય તેઓ પણ તે શાંત થઈ જતું હોય છે મેં તો એવું સાંભળ્યું છે. કે જે ઘણા નોકરીવાળા લોકો હોય છે તેમની પાસે ટાઈમ નથી હોતો આવી જગ્યાએ જવાનો. પણ મારું તો એવું કેહવું છે કે તમારે પોતાનું એક ટાઈમ નીકાળીને તમારે આવી જગ્યાએ જવું જોઈએ કારણ કે આ સમયનું કંઈ ન ક્કી નથી કારણ કે તમે જે સ્ટ્રેસ લવ છો જે તમારી ચિંતા એ તમે એકવાર આવાવાળા વાતાવરણમાં જાવને તો તમારું મન શાંત થઈ જાય કારણ કે પહાડ એક એવી જગ્યા હે કે તમે એની ઉપર ચડીને જોવોને તો તમને દુનિયા રિયલ દેખાય કે દુનિયા કેવી હે? કે દુનિયામાં કેવા લોક કો હોય તમે એક વાર ઘરની બહાર નીકળોને તો તમને ખબર પડે કે દુનિયા કઈ રીતે લોકો જીવન જીવે છે પોતાનું કઈ રીતે તે તેમનો ગુજારો કરે છે. ત્યાંના વાતાવરણ કેવું છે, તેમની રહેણી સરણી કેવી છે? તેમનું ભોજન કેવું છે? તેમનું પછી જે અલગ-અલગ જે વિસ્તાર તેમના કપડાં કેવા પહેરે છે એવી બધી આપણને માહિતી મળે જે જીવન જીવવા માટે આપણે જે જરૂરી જીવવું હોય ને તો તે ફરવામાથી જ મજા આવે કારણ કે મુ તો એવું કેહવા માંગુ કે આપણે કલે પૈસો નાઓ પડે જે નાને મોટ ટો પ્રવાસ તો આપણે એક વર્ષે એકવાર કરવો જ જોઈએ જે અગવડમાં પણ અગવડ હોય છતાં પણ આપણે પ્રવાસ કરવો જોઈએ, કારણ કે પ્રવાસ કરવાની મજા જ ત્યારે આવે જયારે આપની પાસે અગવડ હોય શે. તમે કદાચ સાંભળ્યું હશે કે ઘણા એવા લોકો છે જે ચાલીને પ્રવાસ જતા હોય છે જે તમે હાલમાં જોતા હશો કે જે ઈ ન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં એવા વિડીયો બણાવ કે અમે એક વા ફરવા જઈએ છીએ જે ચાલીને જતાં હોય છે જે પછી અણે એવી રીતે અલગ-અલગ રીતે જતા હોય છે જેમકે અ અમુક તો સાયકલિંગ કરીને જતા હોય છે જેમકે કેદારનાથ બાજુ એવા મેં વિડિયા જોયેલા છે એટલે તેમને એ કેહવું છે કે ના કે આવી દુનિયામાં એક તર ફરવું જોઈએ કારણ કે ત્યાં અ ઘણું બધું એવું ફરવા લાયક છે, અને તમાંજ કદાચ કાજ સાંભળ્યું હશે કે એ આજે પણ જે એક રથયાત્રા છે જે આપણે કેહવાય ને કે એવા જે મહા આપણે જે શું કેહવાય જે ભગવાન છે જે એમને માટેની હ, જગન્નાથ ભગવાનની જે રથયાત્રા છે તે રથયાત્રા આજે ખૂબ જ મોટા પાયે હોય છે કારણ કે આ રથયાત્રામાં આપ ણે આખી જે ભારતમાં રજા હોય છે. જે જાહેર રજા માનવામાં આવે છે કારણ કે શ્રી જગન્નાથ પુરીની જે યાત્રા હોય છે, તેમાં ભગવાન શ્રી જગન્નાથની જે યાત્રા ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે જે તેમાં ઘણા બધાં ઇતિહાસો છે, તે આપણે એકવાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ જ્યાં જગન્નાથપુરીનું જે મંદિર છે. તે પણ એક ખૂબ સુંદર છે. અને ત્યાં ફરવાની પણ મજા આવે, પહાડવાળા વિસ્તારોમાં તો ઘણી મજા આવે. તમે પણ ઘણે એવા પહાડવાળા વિસ્તારો છે, જે માઉન્ટ આબુ છે, ગિરનાર છે, એવા ઘણાં બધાં છે. તો મને જણાવો ને કેવા-કેવાં વિસ્તારો છે પહાડોમાં જે ચોમાસામાં જે
હા, વાત સાચી કયરી કે જેથી કરીને પહાડ-પહાડની અંદર મું વાત કરી શકું કે આપણે જો હોયથી જ જઈએ તો આપડે આપડે એક એવી સાયકલિંગવાળી આપડે એક દિન ટ્રાય કરવો છે કે અવ અહીંથી સાયકલ લયન જાવું છે. ગીરનાર પછી દ્વારકા છે આખો કાઠિયાવાડનો પ્રવાસ ત્યાં કરવો છે. ક્યાં આપડે સીધી રીતે ફરી શકાય, અને જ્યાં રોકાવું હોય તો પણ રોકાઈ શક અને જે ઠંડા વાળા ખુલ્લા વિસ્તારમાં બિલકુલ આપ પણ ફરવાની મજા આવે. એવી જ રીતે મુંતમારા વાત કરી શકું કે કે સારું પ્રમાણપત્ર એવું આપણ મળી જાય ને તો પણ બિલકુલ સારી ફરવાની બઉ મજા આઈ જાતી હોય છે. કે હમણે સારું વાતાવરણની અંદર જો આપડે જઈએ ને તો આપડે ધાડો કે કિન્નર તો ગયાપરા લેકિન આપડે અંદર એવું પરર્ફોર્મન્સ હોઉં જુએ કે એચડો નવ હજાર નવસો તે સીડીિયું છે. તો આપડે પૂરી કરી પડશે, પૂરી કરવી પડસે, પૂરી કરવી પડશે, એવું આપડે અંદર પરફોર્મન્સ જેવુ સારું હોવુ, જુએ કે જેથી કરીને આપડે ઇય પૂરી કરી શકો કે અમુક લોકો ઘણા બધા એવા વિસ્તારને અંદર એમાં બધે ભૂલું કરતા હોય છે કે જેથી કરીને ત્યા જય છે, પર ત્યા રોપમેં રોપવે માં બેઠા હોય છે. પછી લાાઈટ જતી રે છે, પાછી એમાં બઉ બીક આવતી હોય છે, એવું આપડે નાખ કરવું જુએ આપણે ભગવાનને મસ્ત એવી સીડીઓ આપેલી છે. સીડીઓમાં સડીને જઈએ ને તો બિલ પણ આપડણે ફરવાની બિલકુલ તેમાં જ આવે એવું ઠંડુ વાતાવરણ હોય. તે ગિરનાર ની અંદર બઉુ ત્યાં મજા આઈ જતી હોય છે. એની અંદર ધારો કે આપણે ત્રણ ચાર જેવા મિત્ર જઈએ તો વયથી એક રેલવે જાય છે રેલવે ની અંદર ડાયરેક્ટ ગિરનાર જઈએ તો પણ એવું વાતાવરણ હોય એવું ઠંડુ વાતાવરણ હોય અને સારી ધરમશાળા ર લઈ લીધી હોય ત્યાં ફર્યા હોય ને તો પણ બિલકુલ ત્યાં મજા આઈ જતી હોય છે ત્યાં એવું સારું ત્યાં જોવા મળે પછી ત્યાંની અંદર એક મુર્ખી કુંડ આવેલો છે, પછી જુનાગઢની અંદર પ પ્રાણી સંગ્રહાલય આવે પછી આવેલું છે, શું તો તો એનું નામ તો હું ભૂલી ગયો છું જે એનઆરસી મે પોતા ન આખું લેખ ઉલેખ આવેલો છે. પછી ત્યાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે, પછી. હા બસ એથી આવવલું ગીર ની અંદર જે જંગલોમાં ફરતા હોય છેને એ પણ ગીર નું રાષ્ટ્રીય આવેલું છે જે્યાથી કરીને આપણે ખુલ્લે આમ ત્યાં વાઘ જેવા દેખવું હોયને તો પણ દેખી શકાય દીપડા દેખવા હોય, તો દેખી શકાય અમે એક ફેરો ગયા તા અને ત્યારે અમે દીપડો હાવ નજીક થી અમે રિયલમાં જોયો હતો તો અમે લક્ઝરી હા નજીકથી જોયો પરંતુ તો એમાં એ કેટલા બધા જાનવર જોવા મળ્યા તે હાથી એક પણ જોવા નતો મળ્યો પણ બીજા બધા જણવર જોવા મળ્યા પાલું જોવા મળ્યો ચિત્ત જોવા મળ્યો વાઘ જોવા મળ્યો હા મેમે જંગલમાં પૂરેલો, ન પણ એની અંદર આખે ખુલ્લેમ જંગ આખું જંગલ હોય ને એમાં ઝાડમ ફરતા હોય એવી રીતે અમે જોયા હતા એની અંદર અમે તો જોયુ. પણ એવું સારું એવું થયું કે જો
હા તો હું તમને એક વાત કહું કે જે જ ગલોમાં કે ઘણા એવા વિસ્તારમાં જે એવા ઘણા એવા વિસ્તારોમાં જંગલોમાં કે સિંહો હતા હસી પણ મેં એક હમણાં કરના હો છે કે જે આપણેે ગિરનાર છે, એમાં એક સિંહણ હતી જે ત્યાંની એક છોકરી જ્યાં ફરવા ગયેલી તેથી જે સિંહણે તે છોકરીને મારી નાખેલી એવી હમણાં તમે ક જક ન્યુઝ કે ઇન્સ્ટાગ્રામની રીલમાં જોયું હશે એવું બધું ઘણી બધી કરતા કટી મને ચોક્કસ પાકી યાદ છે કારણ કે કેવી ઘટનાઓ ઘટી અમે જોયેલી છે જે મેં ન્યૂઝમાં જોઈ હતી કે તે સિંહ અને તે છોક છોકરીને જે દબોચીને મારી નાખે કારણ કે કઈ જે સિંહણ છે તે ગિરના ના જંગલમાં તો છે તેના કારણે એટલે આપણે. જય્યારે પર્વતીય વાળા વિસ્તારમાં જઈ જે જંગલોમાં જઈ તો આપણે સાચવેતી રાખવી જોઈએ કારણ કે કોઈ પણ સમયે કોઈ પણ જાનવર ઘટના બની શકતી હોય છે કારણ કે. જે જાનવરો છે તેમનું કઈ ઠકાણું હોતું નથી અને તે ઘણી રીતે આપણે નુકસાન કરી શકતા હોય છે તમે સિંહ છે સિંહણ છે જે વાઘ છે એવા બધા જે પ્રાણીઓ છે જે ખૂબ જ હેવી હોય છે જે આપણને મારી પણ શકે છે તેથી તેમને આપણે જાતિ જંગલમાં કે પહાડોમાં ફરવા તો આપણે બચીને રહેવું જોઈએ જેના કારણે આપણે કશું નુકસાન ના થાય અને આપણે લાંબા ગાળે પણ જે કેતા નથી કે ઘણું બધું નુકસાન થતું હોય છે. મૃત્યુ પણ થતા હોય છે ઘણા લોકો ના એટલે એવું ના થાઉ જોઈએ આપડે સાચવીથી રાખવી જોઈએ જે પોતાની જે જ્યારે ફરવા જઈએ ત્યારે આપડે પોતાની જવાબદારી થી ફરવા જવું જોઈએ. કારણ કે પહાડ વાળા વિસ્તારમાં ફરવાની પણ મજા આવે પણ એટલી રિસ્ક પણ એટલું હોય છે. કે તમે કદાચ સંભાળ્યું હોય તો એક અ શ્રીલં કા બાજુ એક એવો પહાડ છે જ્યાં એટલો સીધોસ એ કે તમે ચડી જ ના શકો તમને નીચે જોઓને તો ડર લાગે એની સીડીઓ એટલી એવી બરોબર પણ નથી કે જ્યાં તમે પગ મૂકીને આરામથી ચડી શકો. અને એટલો સીધો છે તેની આજુબાજુ કઈ ટેકો નથ. ઈ જ્યાં તમે ચડીને જઈ શકો. તમે અહીંયાથી પડો એટલે કોઈ ચાન્સ નથી કે તમે બચી શકો. એટલે એવા એડવેન્ચર કરતા પેલા આપણે થોડો વિચાર કરવો જોઈએ કારણ કે ઘણા એડવેન્ચરો આપને મૂગા પણ પડતા હોય છે, જેના કારણે આપણને નુકસાન થતું હોય છે, એટલે આપણે જી જીવ છે પણ જો ખમવા થતો હોય છે એટલે આવા એડવેન્ચર નથી જેમ પંચી જમ્પિંગ કરતા જે જમ્પિંગની ઘટના બની તી કે એક છોકરીને અ એક પંચી જમ્પિંગ કરતી વખતે જેના ઇન્સ્ટેક હતા તેમને દોરીથી બાંધવાનું ભૂલી ગયા અને તે નીચે પડી ગઈ. એટલે આવી રીતે જે ઘટના બણતી હોય એટલે આપણેે પણ સાચવીતી રાખવી જોઈએ. પછી જે જે ઇન્ ન્સેકસર તે પણ સાચવીથી રાખવી જોઈએ, તો કોઈ પ્રકારની ઘટના બળે નહીં. પણ હું તો કહું કે તમારે બણે એટલી ઘડા આવા એડવેન્ચર કરવા જ ના જોઈએ જો તમારી ઈચ્છા હોય. તો તમારી પ્રોપર તમારી જવાબદારી પ્રમાણે એડવેન્ચર કરવા જોઈએ અને તમારે દરેક પ્રકારની સાવચેતી રાખવી જોઇએ જેના કારણે થનારા લોક નુકસાનથી આપણે બચી શકીએ અને જે ભવિષ્યમાં